હલો!
હા અવાજ આવે છે.?
હા આવે છે તમને આવે છે.?
હા આવે છે.
બોલો કેમ છો મજામાં.
હા બસ મજામાં. તું કેમ છુ.
બસ મજામાં ક તમે.
કઈ નહી આજે અમાર કોલેજમાં ગ્રામ વિકાસ વિશે ચર્ચા થઈ રહી હતી. થઈ રહી હતી તો તેમાં એક સર કહ્યું કે ખેતીની સાથે પશુપાલન પણ આપણા દેશની અર્થવ્યવસ્થાનો ખુબ જ મહત્વનો ભાગ છે. મને તો પશુપાલન વિશે થોડી જ માહિતી છે તું મને સમજાવી શકે.
હા જરૂર થી કેમ નહી. પશુપાલન આપણા દેશનો ખુબ જ મહત્વનો વ્યવસાય છે. ખાસ કરીને. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં લાખો પરિવારો ખેતીની સાથે પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પશુપાલન એટલે જો ગાય ભેસ. બકરી ઘેટા. મરઘા ઊટ અને અન્ય પાળેલા પશુઓની યોગ્ય સંભાળ રાખવી. તેમનો ઉછેર કરવો અને તેમની પાસેથી દૂધ ઊન ઈંડા ખાતર જેવી ઉપયોગી વસ્તુઓ મેળવવી
હા એટલે પશુપાલન માત્ર દૂધ મેળવવા માટે જ નથી.
ના, એવું નથી. ઘણા લોકો એવું જ માને છે. પરંતુ પશુપાલનના ઘણા ફાયદા છે. જો ગાય અને ભેંસ પાસેથી આપણને દૂધ મળે છે. ઘેટાં પાસેથી આપણને ઊન મળે છે અને મરઘીઓ પાસેથી આપણને ઈંડાં મળે છે. પશુઓના છાણમાંથી કુદરતી ખાતર અને બાયોગેસ પણ બનાવી શકાય છે. આ બધું ખેડૂતો માટે આવકનો વધારાનો સ્ત્રોત બને છે.
અચ્છા, એટલે જો પાક ઓછો થાય તો. તો પણ પશુપાલન ખેડૂતોને મદદ કરે છે.
હા, સાચી વાત છે. જો કોઈ વર્ષે વરસાદ ઓછો પડે અને ખેતીમાં નુકસાન થાય, તો પણ પશુપાલન ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ બને છે. તો પશુપાલન ખેડૂતોને આર્થિક રીતે સંભાળી શકે છે. એટલે ઘણા ખેડૂતો રોજ દૂધ વેચીને નિયમિત આવક મેળવી શકે છે. કે છે. તેથી પશુપાલનને ખેતીનો મજબૂત આધાર માનવામાં આવે છે.
અચ્છા, આપણા દેશમાં સૌથી વધુ કયા પશુઓનું પાલન થાય છે?
જો ભારતમાં ગાય અને ભેંસ નું પાલન સૌથી વધુ થાય છે. તે ઉપરાંત. બકરી, ઘેટાં, મરઘાં અને ઊંટનું પણ અલગ-અલગ વિસ્તારોમાં પાલન કરવામાં આવે છે. વિસ્તારોમાં તેનું મહત્વ છે. આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં... દૂધ ઉત્પાદન માટે ગુજરાત સમગ્ર દેશમાં ગૌરવથી લેવામાં આવે છે. ઘણા ગામોમાં દૂધ સહકારી મંડળીઓ કાર્યરત છે. ખેડૂતોને સીધો લાભ પહોંચાડે છે.
પશુપાલન માટે પશુઓની સારી સંભાળ રાખવી પણ જરૂરી હોય છે ને?
હા, ખૂબ જ જરૂરી છે. જેમ કે પશુઓને સમયસર પૌષ્ટિક આહાર. સ્વચ્છ પાણી અને રહેવા માટે સ્વચ્છ જગ્યા અને સમયસર સારવાર મળવી જોઈએ. જો પશુ સ્વસ્થ હશે... તો જ સારું દૂધ અને સારું ઉત્પાદન મળશે ને? એટલે પશુઓ પણ જીવંત પ્રાણી છે. તેમની સાથે પ્રેમ અને દયાભાવથી વર્તવું જોઈએ.
ઘણા લોકો તો પશુઓને પરિવારના સભ્યની જેમ રાખે છે.
હા, એ જ. કે ગામડાઓમાં ઘણા ખેડૂતો પોતાના પશુઓ ને પરિવારનો એક ભાગ જ માને છે. તેમની સારી રીતે સંભાળ રાખે છે. કારણ કે પશુઓ માત્ર આવકનું સાધન નથી. પરંતુ ખેડૂતોના જીવનસાથી જેવા બની જાય છે.
આજે આધુનિક ટેકનોલોજીનો પશુપાલનમાં પણ ઉપયોગ થાય છે.
હા, ચોક્કસ. આજે પશુઓના સ્વાસ્થ્યની તપાસ માટે... આધુનિક સાધનો છે જેમકે ઉચ્ચ ગુણવત્તાનો ચારો દૂધ દોહવા દોહવાના આધુનિક મશીનો છે અને પશુ રશ રસીકર અને. વૈજ્ઞાનિક પદ્ધતિઓના કારણે પશુપાલન વધુ વિકાસ પામ્યું છે. એટલે આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદન વધે છે. અને ખેડૂતોને વધુ આવક પણ મળે છે.
એટલે પશુપાલન પણ હવે આધુનિક વ્યવસાય બની રહ્યો છે.
હા, એકદમ. જો, આજે ઘણા યુવાનો પણ ડેરી ડેરી ફાર્મ પોલ્ટ્રી ફાર્મ અને બકરી પાલન જેવા વ્યવસાય શરૂ કરીને સારી કમાણી કરી રહ્યા છે જો યોગ્ય આયોજન અને મહેનત કરવામાં આવે તો પશુપાલન સ્વરોજગાર નો ઉત્તમ સાધન જ બની શકે છે
સરકાર પણ પશુપાલન માટે મદદ કરે છે
હા કરે છે એટલે કે સરકાર પશુપાલકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે રસીકરણ પશુ તાલીમ લોન અને ડેરી વિકાસ જેવી અનો અનેક સુવિધાઓ આપવામાં આવે છે આ યોજનાઓનો લાભ લઈને ઘણા ખેડૂતો પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છીએ
હા આજે મને સમજાવું કે પશુપાલન માત્ર એક વ્યવસાય નથી પરંતુ દેશની અર્થવ્યવસ્થા અને ખેડૂતોન જીવનનો મહત્વનો આધાર છે
હા એકદમ સાચી વાત છે આમ તો એવું કેવાય કે પશુપાલન માત્ર દૂધ કે આવક પૂરતું જ નથી પરંતુ તે ગ્રામ વિકાસ રોજગાર પોષણ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વ મહવ ની ભૂમિકા જ ભજવે છે
સાચી વાત છે તમે સારું એવી માહિતી આપી હવે મને પશુપાલનનું સાચું મહત્ત્વ સમજાયું
હા સાચી વાત છે
પ પશુપાલનના ફાયદા વિશે
તો ખુબ માહિતી આપી પરંતુ મને એક પ્રશ્ન થયો છે કે આજના સમયમાં યુવાનો પશુપાલન તરફ ઓછું કેમ આકર્ષાય છે
આ તો ખુબ સારો પ્રશ્ન છે જેમ કે ઘણા યુવાનોને લાગે છે કે પશુપાલન માત્ર ગામડાનો અથવા પરંપરાગત વ્યવસાય છે પરંતુ હકીકતમાં આજે પશુપાલન એક આધુનિક અને નફાકારક વ્યવસાય બની રહ્યું છે આજે જે ડેરી ફાર્મ પોલ્ટ્રી ફાર્મ બકરી પાલન માછલી ઉછેર અને મધમાખી પાલન જેવા ક્ષેત્રો માં શિક્ષિત યુવાનો પણ આગળ આવી રહ્યા છે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું શક્ય બન્યું છે
હા એટલે પશુપાલન માત્ર મેનત નો નઈ પરંતુ સમ સમજ અને આયોજનનો પણ વ્યવસાય છે
હા એકદમ સાચી વાત જો યોગ્ય આયોજન કરવામાં આવે પશુપાલનની સારી જાત પસંદ કરવામાં આવે સમયસર રસીકરણ કરવામાં આવે અને યોગ્ય ખોરાક આપવામાં આવે તો પશુપાલન માંથી સારી આવક મેળવી જ શકાય છે આજે ઘણા લોકો માત્ર બે ચાર પશુઓથી શરૂઆત કરીને પછી મોટી ડેરી સ્થાપિત કરી રહ્યા છીએ
પરંતુ પશુપાલનમાં પડકારો પણ ઘણા હશે ને
હા પણ દરેક વ્યવસાયની જેમ તેમાં પણ પડકારો છે જો પશુઓમાં રોગચાળો ફેલાય તો નુકસાન થઈ શકે છે સારા ચારા અને દવાઓને ખર્ચ પણ વધી શકે છે ક્યારેક દૂધના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ જો યોગ્ય આયોજન વીમો સરકારી યોજનાઓ અને પશુચિકિત્સક સલાહ લેવામાં આવે તો આ પડકારો ન સફળતા પૂર્વક સામનો કરી જ શકાય.
હા અને. પશુઓ પ્રત્યે દયાભાવ રાખવો પણ ખૂબ જરૂરી છે.
હા એકદમ સાચી વાત છે. પશુઓ બોલી શકતા નથી પરંતુ તેમને પણ ભૂગ તરસ દુઃખ અને પીડા તો થાય જ છે. તેથી પશુઓને મારવું ભૂખ્યા રાખવા કે તેમની અવગણવા કરવી યોગ્ય નથી. તુ સાચો. પશુપાલક એ જ કહેવાય જે પોતાના પશુઓને પ્રેમથી રાખે તેમની સમયસર સારવાર કરાવે. અને તેમની દરેક જરૂરિયાતો નો ધ્યાન રાખે
હા. અને આજકાલ તો ઘણા લોકો દૂધમાં ભેળસેેળ પણ કરે છે. તો એના વિશે તારું શું કહેવું છે.
આ પણ અત્યારે એક ખુબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે. જો લોકોને થોડા પૈસા કમાવા માટે દૂધમાં ભેળસેળ કરવી. એ સમાજ સાથે એક છેતરપિં છેતરપિંડી છે. આવો દૂધ લોકો ના સ્વાસ્થ્ય માટે પણ કે કેટલું નુકસાનકારક બની શકે છે. જો સાચા પશુપાલક ની ઓળખ તેની પ્રામાણિકતાથી થાય છે. શુદ્ધ દૂધ આપવું એ માત્ર વ્યવસાય નથી. પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે.
હા એટલે પશુપાલનમાં નૈતિકતા પણ એટલી જ મહત્ત્વની છે.
હા સાચી વાત છે મહેનત પ્રામાણિકતા અને પશુઓ પ્રત્યેનો પ્રેમ આ ત્રણ બાબતો કોઈ પણ પશુપાલક ને સફળ બનાવે છે. પૈસા કમાવા જરૂરી જ છે પરંતુ માનવતા અને માન તારીખ ગુમાવીને નહીં.
હા સાચી વાત છે અને મને લાગે છે કે પશુપાલનથી ગામડાના ઘણા લોકોને રોજગારી પણ મળે છે.
હા એ તો એકદમ સાચી વાત છે. દૂધ એકત્ર કરનાર પશુ ચિકિ પશુ ચિકિત્સક ચારો બનાવનાર ડેરીમાં કામ કરનાર દૂધની બનાવટની વસ્તુઓ બનાવનાર ઘણા લોકોને રોજગાર મળે એટલે પશુપાલન માત્ર એક વ્યક્તિને નહી. પરંતુ સમગ્ર ગામની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
હા એટલે તો આજે મને સમજાયું. કે ખેડૂતો અને પશુપાલકોના કારણે જ આપણને દરરોજ દૂધ તો દહીં ઘી માખણ અને પનીર જેવી વસ્તુઓ મળે છે.
હા એટલે જ તો આપણે ઘણી વખત આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેના પાછળ ખેડૂતો અને પશુપાલકોની દિવસ રાતની મહેનત હોય છે જ
હા સાચી વાત છે અને એ પણ તો આપણે જેટલી વાત કરીશું એટલી ઓછી છે.
હા એ સાચી વાત છે. ચાલો તો આપડે ફરી ક્યારેક મળીશું હવે
હા. ચોક્કસ.
હા. બોલો બઘ.